હલો.
હલો.
હલો.
આવ્યો આવાજ
હા અવાજ આવ્યો અવાજ આવ્યો.
આહું છોકરી ના ફોટા
એ તમે કેમ આમ મૂકો
મોજમાં મોજમાં
કેવા મુંબઈમાં વરસાદ બરસાદ થાય કે ન થતો?
ફૂલ વરસાદ છે જો વરસાદ માં એટલે બહાર નથ જતો.
એવું હે તો બે બકરી તમારી
હમમ હું તો જમં શાંતિ થી
અવાજ ઓડે બે ગયો, એટલે મેં પૂછ્યું.
હા, શું કરે? તબિયત બગડી દે ને વરસાદ ના લીધે, આંબા લાલ નઈ તમે.
હું અંબાલાલ નથી. હહ મ નથી અં ાર બેા અં લાગે એવું કર કરે આપડે હું કરીયો.
તમારી નવું નામ નથી, એવું મને વાત મળી, તમારું નામ અંબાલાલ છે.
ના, પપા ના, હું અંબાલાલ નથી, અંબાલાલ અંબાલાલ. હ, હ, બોલ્યા નથી. હ ખોટી અાઈું ઓડ એ ખોટીપાય હ દરદ હું એ ક મમાલાાલ નથી
મને લાગે, મને લાગે, મારા પછી અનિલ ને, કરવાનો હશે હે ને.
હા, બોલ, બોલ નઈ કરવાનું, એલા બીજા ના નઈ લેવાના.
હા.
ભાઈ, આભાઈ વરસાદ પાણી કેવા મુંબઈમાં એ કોને.
હમ, ચાલુ છે, ફૂલ વરસાદ ચાલુ છે.
એવું ઘરે દરતા.
હા, હું તો છું, એટલા ખા દીધી.
ત નક રહેને જેમનું
નહી ના, પ નોકરીઓ ન તો બહુ વરસાદ છે એટલે.
એવું તો, આવારું કેવાય, અમને તોડે નાખે કામ કરે.
તમારે ત્યાં વરસાદ નહી હોય, એટલે.
અમારે વરસાદે તો ટીપ નથી આતો. પરમ બે દીધ લ હતો, બે દીધ વન નથી આવ પાછ.
હા, તો અંબરલાલ ને ફોન કરો તમે લોકો? અંબાલાલ. ઉભો જ નથી રતો. તમારા. પણ આમાં એવું હોય, ગુજરાત વાળા લોકો પણ આબલાલ નો નંબર હોય.
અમારે પાસે નથી નંબર.
હા, તો તમારે બીજાને મળવું પડે, અમારો પાઈ ન હોય, હાલ નો નંબર.
પપ શ કે મુંબઈમાં જોમ થી ગાલે જવા.
હાલે, મસ્ત બી સાત કલાક ભી નોકરી અમારે.
તો સારું કેવાય, અમારે આઠ કલાક ની જ નોકરી છે.
અમારા કરતાં વધારે પગાર હોય ને, તમારા લોકોનો.
ના, આ પણ ના. ક પગાર ગેતા જનથી પગાર શું કરવાનું, ત્રણ મહિના પગાર નથી થયો.
અં તો અ તો ટ ના ના અર તો ટાઈમ ટુ ટાઈમ છે
તો પછી આ એમ વિચાર કરો કે. કેટલું મેનેજ કરવાનું, ત્રણ મહિના પગાર આવે લો, ના હપ્તા ભરવાના શાક બકાલુ લાવવાનું. ગાડીમાં પેટ્રોલ પુરાવાનું.
આવતારો મુંબઈ કોણ ના પડે.
મુંબઈ ને, મુંબઈ માં બસ રહેવાનું કે ને, ઓટલો મળે, ઓટલો મળે પણ. કેટલો નો મળી ને, કેવું હે.
એ તો બધું થઈ જાય આવું, એટલે બધું મળી જાય.
ક્યાં નોકરી ગોત વાની પેલા રેવાનું કરવાનું ખાવા પીવાનું કરવાનું તમારે કઈ ન વધે
બધું થઈ જાય તમે આવો એટલે બધું થાય
ઈ બોલતા આવડે બધુ થઈ જાય બુધ થઈ જાય આવીને કઈ થાય ની હમણા ઘર ના વપરી જાય આ તો પૈસા ન હોય તમે નોકરી બદાવાનું કેતા હતા હું થયું
આજે ચાલુ જ છે અમારે
એવું
હમ
આપે એપ્લાય કયરુ
ના ના જે થતું નથી કરશું
એપ્લાય કરવા તો કઈક આવે ને ઓફર બોફર પછી તમને વાળા ફોન કરે
તમે પેલા તમે આગળ વધો પછી અમે
અમે આ જો હું નોકરી ગોત છું આવતાર આપડે જ્યારેને ગોતી પછી નોકરી
હા હલો હલો ક્યા નું જવું છે
રાજકોટ બાજુ કે અને અમદાવાદ બાજુ ટ્રાય મારી
એવું છે
હા નોકરી ડોટ કોમમાં એને પ્રોફાઈલ બનાવાની તમે કેમાં પ્રોફાઈલ બનાયવી
અમે થોડા સુપરવાઈઝર
ઈ ને કઈ હા કઈ એપ કેમ કે નોકરી હે નોકરી ડોટ વેબસાઇટ આવે ને
ના પડે અમર તો સાદી એપ્લિકેશન હે
કહી કોણ
કહી હતી જો જોબ ની કરી હતી મેં જોબ ડોટ કોમ વાળી હતી
હ અત્યારે નોકરી ડોટકો ઉપર પ્રફોલ બનાઈને તો સારું રે છે એવું કે છે માણસો
તમે બનાઈએ
મને
અરે ઓ
નોકરી ડોટ કોમમાં નોકરી ડોટ કોમ એ આપે એક હજી એપ્લિકેશન હે એની અંદર હું કંપની વાળા હામેથી ફોન કરે આપણને
એવું છે તો એ ચાલુ કરી દે એ ડાઉનલોડ કરીને એમાં નાખશું
મારી પાહે એક એપ્લિકેશન હે કે નઇ હું તમને મોકલુ
હા મોકલજો પણ ફોન આવશે ને
કોનું હા એ કંપની વાળા ફોન કરે તમને એટલે કરો કે નહી હા એટલે કંપની વાળા ફોન કરે જરૂર હોય ને હા એવી જ આપડે
પેલા ભાઈ બંધ હું કરે જે જવાના હતા
હ અમારા ભાઈબન જવાના હતા એ તો ફૂલ રેડી જ છે રાજીનામું દેવાની તૈયારીમાં એ ભાઈ હવે
શું નામ હતું ભૂલી ગયા માં
નામ તો એમનું નામ તો હારું હે મને તો યાદ નથી આવે
હ કયા
જવાના હ ક જવાના હ પંદર તારીખ આવતા મહિના
એવું છે કઈ બાજુ
હા પગારે હારો ભય્યો પાછો એ ભાઈ ને
એવું છે તો એમને વાત એમને વાત કરજો આપડી
તો પણ મેં વાત કરી લ જ છે આપડે હ થૂક થાય સેટલ થાય પંદર વી ની નોકરી કરીને સેટલ થઈ જાય પછી અહીંયા જોબ મળી જ જાય રાજકોટમાં મોટા માં મોટું અબરીવી રાજકોટમાં છે રાજકોટ અમદાવાદ રાજકોટ વધારે હા બઉ કંપની જોબ તમને મળી જ છે
એવું હ એમને યાદી આપજો અમારે
ચોક્કસ ચોક્કસ એકદ જવાદો બધા નું થઈ જાય ત તમારું સેટિંગ કરાવી તમારે મુંબઈ જય નોકરી કરવા આવું ગુજરાત ને
હમ્મ નથી હવે કંટાળી જાય
એવું કેમ કંટાળી ગયા
નથ મજા આવતી હવે મજા નથી આવતું એને
હ મજા ના આવત જો ટ્રાવેલિંગ માં થાકી જાવ હો
તમે તમે બીજી જગ્યા હો તો તો અમે લોકો ન ઉભો થ કે બીજી જગ્યા
એવું કઈ ને એમ બધા ગોતી લે ગમે એ તો થઈ જાય ભગવાનની દયા થી બધું થઈ જાય
એવું સામાને તો ઊંધિયું ઊંધિયું વાત તમે તો મને વાત મળી કે તમે બહાર જવાના વિદેશ
એવી અફા ઉદાડે
હવે ખબર નહીં ઊડતી-ઊડતી વાત આવી તમે
એ મુંબઈ વાત પૂકી ગઈ તમારી ભાઈ
તો પછી અમારા માણસો જેવા છે બધી જગ્યાથી વાત આવી જાય
હમ્મ
તમને હું
એવું
હા કે બીજું નવીન માં
નવીનમાં કઈ નઈ તમે બોલો કયું પિક્ચર-વિક્ચર નીકળ્યું કે નહીં હારું?
પિક્ચર ક્યાં આપડે ક રિલીઝ થાય છે ક્યા કે રિલેશન જ તો તુંને ક પિક્ચર જ છે
વેબ સિરીઝ કહો
હા ઓવેર પિક્ચર આવ્યું છે કાલે એક પિક્ચર જોયું કોમેડી હતું હા પત્ની પત્ની ઓર વો દોનો એવું પિક્ચર નું નામ
તો પછ પતલી પતલી વાળાતો ના ના એવું ના એવા પિકચર માં મારે ઇંટ્રેસ્ટ નથી હલીવુડ કો હાલિવુડ
હોલિવુડ માં એક નવું પિક્ચર આવ્યું હત અ પાર્ટ પિકચર છે
એવુ છે તમે પેલું પિક્ચર જોયું કે નઈ થ્રી હંડ્રેડ?
થ્રી હંડ્રેડ ભઈ વા.
આ પછી.
બે બાઉન્સ થયા ગોળો બની ને જોઈ લે હું.
પછી ઈ પેલું અચ્છા અમારા માટે જ નવા હતા. નવું તો હજી આયુ નથી તે.
નવું મેં કીધું ની જોવા જેવું હે મસ્ત પિક્ચર છે નવું આવ્યું બે હાજર છવ્વીસ નું.
હા બે આપણ ના નથી જવાની નો હવે પ પતિ પત્ની વાળું.
હા પઈ ને હોલલીવુડ નું પિક્ચર કવું છે નવું આવ્યું કે નહિ. પારટન વાળું કઈક કે હારું નામ છે એ પિક્ચર જોવા જેવું હે. હું ઈ ને કવું નો હા. આટલું બધું ફરવા બરવા જવાનું ગોઠવી નથી.
હા હાલો જ દ્વિવ જોઈએ.
દ્વિવ ને તમે આવજો પછી ઈયા થી.
હા હું અહિયાં તી આવતો રહીશ ટ્રેન માં.
આપણો તો વાંધો નહી પછી તમે ફરી ન જતા.
કયારે જવું હે.
એ એમાં ગોઠવવી એવું ભાઈબંધ ભાઈબંધ ભેગા થાય થાયને હો ચાર પાંચ જણા
તે બેંગ્લોર જેવું હે.
બેંગ્લોર હું હે.
બાર ફરવા.
ફરવા માણ અમે ભેગા થવા જોઈ ને પછી
તમે ગુજરાત માં જ કરતા મુંબઈ આવતા રો મારી પાણી જો શું ફરશું.
અલબ ને ભેગા થવા જોઈને.
એ તલા
ચાર પાંચ ત્રણ ચાર જણા તો હોવા જોઈએ ઓછામાં ઓછા મિનિમમ.
ના કાઈ ની એટલા કાથી હવે.
આ તો કઈ વાંધો ની એ તો. એટલે એવું નથી બોલવાનું હા ઈ તો બરોબર હે યા તો તમારો. ગોઠવીએ આપડે નક્કી કરી એક બે વાય ચાર દિવસમાં ચારે થઈ.
જો બોલો નોકરી મસ્તીની આલે ને.
હો હાલયા રાખે પગાર વગરની. રીતે હાલો. આ આ તો આઈ તો આલો તો થોડીક પછી ફોન કરવો હોય એમ.
હા વાંધો નહિ વાંધો નહિ હા.
હમ.